હા મિત્રો અવાજ આવી રહ્યો છે?
હ તમારો અવાજ આવી રહ્યો છે.
હમ્મ, કેવું ચાલી રહ્યું છે?
એ તો અવે સારું ચાલી રહ્યું શે.
હા જમવાનું જમી લીધું?
હમ્મ, જમી લીધું.
તો શું હવે તમે ફ્રી જ છો?
હા મિત્ર અવે હું ફ્રી જ છું.
હા તો ચાલો ને આપને થોડી ઘણી સરકારની યોજનાઓ ના લાભ પર ચર્ચા વિચારણા કરીએ.
હા કઈ વાંધો નહી.
તો મને હજીવી વિચાર આવ્યો હતો કે. સરકારની કેટલી બધી યોજનાઓ છે જેના આપણે. આપણા સમમાજ. ના લોકો લાભ મેળતા નથી જેમ. તે આપણે જગત. રોજગારીની તકો માં મનરેગા જેવી. યોજનાઓ બનેલી છે તે. બેરોજગાર જવા વ્યક્તિઓને ખુબ જ કામ તરીકે. આવી શકે છે જે. ગ્રામીણ વિસ્તારોમાં વધુ પડતા ઉપયોગી બને છે. આમ જો સરકારની એવી જ યોજનાઓ છે. સામાન્ય નાગરિકો ખેડૂતો. મહિલાઓ અને ગરીબ વર્ગના સામાજિક. અને આર્થિક ઉત્થાન અને ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય. આ યોજનાનો મુખ્ય હેતુ. સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના. લાભો પહોંચ વાળ નો હોય છે. તેમાં આર્થિક સુરક્ષા અને ગરીબી નાબૂદી તરીકે. જણાયલી છે જેમાં સીધા. સીધો લાભ ટ્રાન્સફર જેમ કે વજેટયાની ભૂમિકા ખતમ કરીને. સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા. થાય છે જે પીએમ કિસાન. સન્માન નિધિ તર થી આપને મળે. હોય છે, આમ આમ જોઈએ તો બીજી તરફ સ્ટાર્ટઅ આમ. અને બિઝનેસ લોન આ. મુદ્રા યોજના અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા. અંતર્ગત યુવાનોને. પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેની સસ્તું લોન. પ્રાપ્તિ હોય છે. જેમાં પોતા વ્યક્તિ પોતાનો વ્યવસાય શરુ કરી શકે. તો શું મિત્રો તમે પણ એવી ઘણી. બધી યોજનાઓ તરફ ની માહિતી આપશો.
હા મિત્ર તમને સરકારની યોજનાનું મુખ્ય લાભો કે તેના વિશેય માહિતી થોડી આપ આપીશ.
સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલ મવામાં આવે છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના. લોકોનું જીવન સ્તર સુધારવું અને આર્થિક તથા સામાજિક વિકાસને. પ્રોત્સાહન આપવાનું છેએ. સરકારી યોજનાઓનો મુખ્ય લાભો.
આર્થિક સહાય. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાણાકીય સહાય સબસિડી. અને લોનની સુવિધા પૂરી પાડે છે. તેનાથી લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. શિક્ષણમાં પ્રોત્સાહન વિદ્યાર્થીઓ માટે શિક્ષણપતિ મફત પુસ્તકો હોસ્ટેલ સુવિધાઓ અને અન્ય સહાયકારી યોજનાઓ શિક્ષણ વધુ સુલભ બનાવે છે આરોગ્ય સેવા આરોગ્ય સંબંધિત યોજનાઓ દ્વારા ગરીબ પરિવારોને મફત અથવા ઓછી કિંમત માં સારવાર દવાઓને આરોગ્ય વીમાની સુવિધા મળે છે. કૃષિ વિકાસ. ખેડૂતોને બીજ ખાતર સિંચાઈ અને પાક વીમા જેવી યોજનાઓનો લાભ મળ જેનાથી કૃષિ ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આવક માં વધારો થાય છે. તેમ રોજગારી કૌશલ્ય વિકાસ અને સૌરજિકાર યોજનાઓ દ્વારા યુવાનોને રોજગાર મેળવવા અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય મળે છે. તેમજ મહલા મહિલાઓને વંચિત વર્ગનું સશક્તિકરણ મહિલાઓ દિવ્યાંગો અને ઓછાત વર્ગના લોકો માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાવે છે જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. તેમાં સરકારી યોજના સરકારની યોજનાઓનો યોગ્ય રીતે લાભ લેવામાં આવે. તો વ્યક્તિગત તેમાં ઈ્છામાં જ દવીકાર શક્ય બને છે. તેથી દરેક નાગરિક સરકારની યોજનાઓનો વિશે માહિતી મેળવી તેના યોગીઓ કર જોઈ નીતિ સર્વાંગી વિકાસમાં યોગદાન આપી શકાય છે.
હ.
સરકાર દેશના નાગરિકોને કલ્યાણ અને વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. આ યોજનાઓનો હેતુ ગરીબી ઘટાડવો રોજગારી વધારવી. શિક્ષણ અને આરોગ્ય ની સુવિધા ઉપલબ્ધ કરાવી તથા સમાજમાં નબળા વર્ગોને સશક્ત મનાવના છે. સરકારી યોજનાનો યોગ્ય લાભ લેવાથી વ્યક્તિ પરિવાર અને સમગ્ર સમાજને વન સકારાત્મક પરિવર્તન આવે છે. સરકારને શિક્ષણ ક્ષેત્રે લાભ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મફત પાઠ્ય પુસ્તકો સાયકલ સહાય. હોસ્ટેલ સુવિધા અને શિક્ષણ લો જેવી ઉપલબ્ધ આ યોજનાઓ શિક્ષણખ મદદરૂ કરે છે જે ઘરેથી દૂર રહીને મળતા હોય તેમના માટે. જેતી હોસ્ટૅલની સુવિધા હોયતી એમાંજ
મફત પાઠ્ય પુસ્તકો અને સાયકલની સુવિધા પણ સરકાર આપે છે. એજ આરોગ્ય સુરક્ષા રોગ્ય સંબંધિત યોજનાઓ દ્વારા ગરીબ પરિવારની મફત સારવાર
આરોગ્ય વિમો દવાઓ અને આરોગ્ય તપાસની સુવિધા આપવામાં આવે છે. પરિણામે લોકોનું આરોગ્ય સુધરે છે અને સારવાર ન કર છે. ખેડૂત માટે લાભ ખેડૂતને પાર્ટીને સીંચાય છે. કૃષિ સાધને પણ સબસિડી અને આધુનિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્ય છે અતિિકૃષિત્ ખેની છે તેમજ રોજગાર સર્જન કૌશલ્ય વિકાસ યોજનાઓ પોરોજકાર યોજનાઓ નાના ના ઉદ્યોગો પ્રોત્સાહન આપતી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગારીની નવી તકો મળે છે.
સરકારની યોજનાઓનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ તેના વિશેે હું તમને થોડી માહિતી આપું છું. યોજના વિશે નિયમિત માહિતી મેળવવી, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા. ઓનલાઈન અને ઓફલાઈન અજી પ્રક્રિયા છે ઓજી સરકારી કચેરી અને જનસેવા કેન્દ્રની મદદ લેવી. તેમજ યોજનાઓ અને નિયમો અને શિસ્તનું શર શરતનું પાલન કરીએ. હા એના વિશે તમે પણ થોડી માહિતી આપશો મિત્ર.
હા મિત્રો, તમે કહ્યું એમ જ. આપણા અનેક પ્રકારની સ યોજનાઓ મળેલી છે. તેના આપણે તદ્દન લાભ મળી શકાય છે. આપણે મોટા કામ ભાગે જોઈએ તો ગામડા વિસ્તારોમાં કે અનેક મધ્યમ વર્ગના પરિવારોને આ આરોગ્ય તરફ ઘણી બધી મુશ્કેલી થતી હોય છે. જેમાં તે સારવાર કરતા ઘણી મોટી રકમ ચુકવવી પ હોય છે. તે લોકો અચૂક રીતે ચૂકવી શકતા નથી. પણ આપણે જોઈએ તો સરકાર તરફથી મુફત સારવાર આયુષ્યમાન ભારતીયો અને ગુજરાત સરક કારની મા અમૃતમ્ તેમજ પી એમ જયમાં કાર્ડ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વાર્ષિક રૂપિયા પાંચથી દસ લાખ સુધીની મફત હોસ્પિટલ સારવારમાં છે જેના તે લોકો પૂરેપૂરો લાભ મેળવે અને પોતાની સારવાર કરી શકતા હોય છે. અને સસ્તી દવાઓ જનઔષધ ઔષધિ કેન્દ્ર દ્વારા આપણને ગુણવત્તાયુક્ત જે જેનરિક દવાઓ ખુબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે જેનો આપણે ઉપયોગ કરી અને આપણે સારવારમાં તંદુરસ્ત મેળવી શકતા હોય છે. અને સામાજિક સુરક્ષા તેમજ મહિલા સ સશક્તિકરણ આ અંગે આપણે જોઈએ તો મહિલા ઉસ ઉત્કર્ષ માં સુકન્યા સમૃદ્ધિ યોજના પણ ઉમેરાયેલી છે જે દીકરીઓના ભવિષ્ય અને શિક્ષણને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. અને બીજી તરફ પી એમ ઉજવલ્લા યોજના પણ છે જેના દર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપીને તેમના સ્વા સ્વાસ્થ્યની રક્ષા કરવામાં નો હેઠળ ધરાવેલો હોય છે. વૃધ્ધ વૃદ્ધાવસ્થા અને પેન્શન અટલ પેન્શન યોજના અને શ્રમયોગી માનધન યોજના દ્વારા જે સ્કીમ અઅંગ અસંગઠિત ક્ષેત્રના કામ કામદારો અને વૃદ્ધોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડતી હોય છે. હા. તેમજ આપણે ખેડૂતો આ કલ્યાણકારી યોજનાઓ પણ બનેલી હોય છે જેમાં પીએમ ફસલ વીમા યોજના થી કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોના પાકને સુરક્ષિત કરે છે આ ઉપરાંત બિયારણ ખાતર અને ટપક સિંચાઈ માટે મોટી સબસીિડી આપવામાં આવેલી હોય છે આમ જોય તો સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મેળ શકે છે પરંતુ ગામડા વિસ્તારમાં અમુક લોકોક તેની માહિત ધળવતા નથી દ આપણે ગામડા વિસ્તારો કે તેમાંજ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
અણબન સમાજમાં આપણે એ માહિતીની પ્રગતિ કરવી જેથી તે સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ મેળવી શકે છે તો મિત્રો તમે મને આ સમય આપો એના માટે તમારો ખુબ ખુબ આભાર
તમારો પણ ખૂબ ખૂબ આભાર